હલો જ શ્રી ક્રશ્ર્ન કેમ છો?
બસ મજામાં. કેમ છો તમે?
હલો.
હલો અવાજ આવી રહી છે મારી. હા આવે છે.
કેમ છો? ઘરના બઢા સારા તો છે ને?
રાતો છે ને. હા બધા સારા છે કેમ છે તમારે ત્યાં બધા.
હા અમારે ત્યાં બધા સારા જ છે અને મે તમને એ વાત કરવા ફોન કર્યો કે તમારે ત્યાં ઘર બધા ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરે છે કે ના કરે કારણ કે આજકાલમાં ડિજિટલ પેમેન્ટ ખુબ જ વધારે જરૂરી બની ગ્યું છે જેથી કરીને એ તમને એ જ મે મતલબમાં જણાવા ફોન કર્યો કે ડિજટલ પેમેન્ટ તમે યુઝ કરશો તો તમને ખુબ જ વધારે એવું સારું પડશે કારણ કે મેં પણ હમણાં ઘણા દિવસોથી ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતો થયો છે. એથી કરીને છે ને મને ખુબ જ વધારે એવું સારું પડી રહ્યું છે એટલે મેં તમને એજ કહેવા માંગુ છું કે તમે પણ ડીજેલ પેમેન્ટ ઉપયોગ કરો અને જો ડિજિટલ પેમેનો ઉપયોગ કરશો ને તો તમારે ખુબ જ વધારે એવા લાભ થઇ જવાના છે. તોતે લાભ મેં તમને જણાવીશ પરંતુ તમે મને પેલા એટલું જણાવો કે તમે ડિજિટલ પેમેન્ટ હમણાં હાલમાં યુઝ કરો છો કે ના કરો છો.
ના હાલમાં તો હજુ યુઝ નથી કરતા કેમકે એના વારામાં અમને વધારે કંઈ હમણાં ખબર નથી. એટલે તમે કંઈ કેવો તો જોઈએ.
હા મેં તમને મતલબમાં જણાવી શકું છે કે ડિજિટલ પેમેન્ટ યુઝ કરવા માટે તમારે મતલબમાં શું શું ક્રાઈટેરિયા ફીલ કરવું પડશે પેલા તો મતલબમા તમારે છે ડિઝલ પેમેન્ટ ઉપયોગ કરવા માટે છે ને પેલા તમારે એટીએમ કાર્ડ બનાવવું પડશે અને એટીએમ કાર્ડ બનાવવા માટે પેલા તમારે બેંકમાં જવું પડશે બેંકમાં જઈને જો તમે પેલા ફ્રોમ ભરશો તો પછી ત્યારે તમારે છે ને ફ્રોમલેસ છે ને ત્યાં તમારી થોડીક વિગતો પોતાની નાખવાની રહેશે અને આધાર કાર્ડ ના નંબર ને બધું લાખી દે છે ને એટલે તમને એટીએમ કાર્ડ આપી દેવામાં આવશે પછી શું થશે કે એટીએમ કાર્ડ આવી દે છે એટલે પછી તોમે તે એટીએમ કાર્ડઅ પોતાની એપમાં જેમ કે એપ પણ બહ ઘણી આવી ગઈ છે અ ટ્રાન્ઝેક્શન માટેની જેમકે મેં યુઝ કરું છું ગુગલ પે અને ફોન પે પણ યુઝ કરશું તમે તો પણ એ બીજી પણ એપ યુઝ કરી શકો છો જેમકે ભીમ પે અને કેટલી બધી ભારત પે એવું કરીને બહુ ઘણી એપ આવી ગઈ છે તો તેમાં તો અમે તમારો તમારો નંબર લાખીને એટીએમ કાર્ડ લાખીને તેમાં યુઝ કરી શકો છો અને ખુબ જ વધારેવા ફાયદા પણ થઈ જાય છે કેમ કે તેમાં છે ને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ બતાાવી દેવામાં આવે છે એટલે છે ને આપણને કેટલો ખર્ચો થયો આખો દિવસનો એ બધું ખબર પડી જાય છે અને બીજું એમ તો આપડે આડેધડ ખર્ચ ર્ચા કરીએ આપણ ને ખબર ના પડે કે ભાઈ આપણે આખો દિવસમાં કેટલો ખર્ચો કરીએ તો જેથી કરીને જો તેમાં આપણને ખબર પડી જાય કારણ કે આખો દિવસમાં આપણે કેટલો ખર્ચો કરીએ આખી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ખબર પડે અને આપણને મતલબમાં કોઈ દિવસ એવું થયું હોય કે તે દિવસેમે પૈસા કેટલા ખર્ચેલા જેમ કે મતલબ અઠવાડિયા થઈ ગયા ને એક અઠવાડિયા માં આપણે કેટલા પૈસા ખર્ચયા તો તે પણ આપણને સૂટુ ત્યાં બતાવી દેતું હોય. જેથી કરીને આપણે પોતાનો ખર્ચો પણ બચાવી શકીએ છીએ એથી કરીને તમે પણ યુઝ કરશો તો ખુબ જ સારું પડશે. તો તમારા ઘરના લોકો તમને ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવા દે શકે કે પછી ના કરે છે તમારી ઘરે
હા કરવા તો દઈ છે એમ કરતા પણ છે બધા એમ તો ઘરે
હા હા તો પછી તમે પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરશો ને તો ખુબ જ વધારે તમારે પણ સારું પડશે કારણ કે ઓનલાઈન પેમેન્ટ આજના જમાનામાં ખૂબ જ વધારે એવું જરૂરી બની ગયું છે અને તમને ખબર જ છે કે ઓનલાઈન પેમેન્ટ છે ને જયારે પણ આપણે જેમ કે કસે દુરને એવુ જવાના હોય તો ખુબ જ વધારે
જરૂરી બને કારણ કે મેં તમને મારી વાત કરું તો અ અમે સે ને ક્યારે પણ દૂરને એવા ફરવા જાયે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ વધારે ઉપયોગ કરીએ કારણ કે તમને ખબર જ છે કે જો આપડે દૂર ફરવા જઈએ ને તો કેટલા બધા મતલબમાં ચોરી કરવા અને બધા લોકો આવે તો મતલબ આપડે કેશ જો રા ખેલું હોય તો એ લોકો ગમે તા થી આપડા પૈસા ચોરી લઈ કાટો પછી ગમે તા પડી જાય ફાટી જાય એવું બધું કેટલું બધું થઈ શકે છે પરંતુ જો આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરીશું તો તેમાં શું થશે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવાથી આપડા પૈસા ફાટવાના પણ નથી ચોરી પણ થવાના નથી તો જે થી કરીને આપણને ખુબ જ વધારે એવો ફાયદો થઈ જવાનો છે અને જો આપણે મતલબ ઓનલાન પેમેન્ટનો ઉપયોગ કરીશું આપ ડા બેંકમાંથીજ ડાયરેક્ટ પૈસા કટ થઈ જશે અને આપણે કોઈના મતલબ બેંકમાં જઈને લાઈનમાં પણ ઉભી ન રહેવું પડે એ ટી એમ માં પણ લાઈનમાં ન ઉભી રેવું પડે અને એ ટી એમ માં પૈસા લેવા જવાનો આપડો ટાઈમ બચે અને ત્યાં સુધી આપડી એ ટી એમ પેલા ઘરથી દૂર જ હોય અને ત્યાં સુધી જવા માટેનો આપ થોડો ખર્ચો લાગ તો હોય તો તે પણ બચી જતો હોય તો આપણે મતલબમાં ઘરે થી જ બધું ટ્રાન્ઝેક્શનને એ પણ કરી શકીએ જેમ કે અ મારી વાત કરું તો મેં કોઈ પણ વખત જયારે પાર્સલ ને એવુ કઈ પણ મંગાવાનો હોમ તો ઘરે થી ટ્રાન્ઝેક્શન કરી દેતો હોવ સુ કારણ કે તેનાથી સે ને ખુબ વધારે એવું સારું પડે અને મારે બેંકમાં ને એવુ પૈસા લેવા જવું પડતું નથી કારણકે મેં ડીજીટલ પેમેન્ટ ખુબ જ સારી રીતનાએવું ઉપયોગ કરું છું જેથી કરીને મારી પણ તમને
એ જ સલાહશે કે તમે પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરશો તો ખુબ જ વધારે એવું સારું રહેશે.
તો શું તમે પણ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવા માગો છો?
હા મેં પણ યુઝ કરવા માંગુ છું પણ મને એના વારમાં વધારે કંઈ ખબર તો નથી હમણાં તેના માટે આપણે હું કરવું પડશે ક્યાં જાવું પડે?
હા તો મતલબ મે તમને જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવા માટે પેલા તો તમારે છે ને બેંકમાં જ જોવું પડશે અને બેંકમાંથી બધી થોડીક જાણકારી લેવી પડશે અને પછી તમે ખુબ જ સારી રીતના ડીજીટલ પેમેન્ટ ઉપયોગ કરી શકશો મને વાત મલીકે તમારે ઘરે પણ મતલબ દુકાન ને એવું ચાલે છે તો તમારી દુકાનમાં પણ ખુબ જ વધારે એવું સારું પડશે કારણ કે દુકાનમાં તમને ખબર છે કે બધો મતલબમાં છુ ટા પૈસાની ને એવી ખુબ જ વધારે મારામારી હોય છે અને જો આપણેે છૂટા પૈસાને આપવાના હોય તો ગ્રાહક ને આપડે મતલબ જયારે પૈસા ન હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ કરાવી શકીએ છીએ. જેથી કરીને મેં પણ તમને એવું કહું છું કે તમારા પપ્પા ને પણ તમે થોડુંક સમજાવો કે આપણે દુકાનમાં મતલબમા ક્યુઆર રાખવું જોઈએ અને તેનાથી આપણને ખુબ જ વધારે એવો લાભ થઈ શકે છે. તો તમે તમારા ઘરે પણ થોડુંક જણાવશો અને ખુબ જ વધારે એવું સારું પડી શકશે બાકી તો
હા હા સારું
હલો
હા
હા તો તમેં બસ એટલું મતલબ ઘરે જણાવશો તો ખુબ જ વધારે એવું સારું પડશે અને બાકી તો મતલબમાં ઓનલાઈન પેમેન્ટ થી બીજા બધા પણ ખુબ જ વધારે એવા લાભ થાય છે જેમ કે આપણને કેટલાક બધો કેશબેક પણ મલતો હોય છે અને મતલબમાં ઘરેથી જ બધું ટ્રાન્ઝેક્શન એવું બધું થઈ જાય ને ખૂબ જ વધારે એવું સારું પડે જેથી કરીને તમે ખુબ જ વધારે એવું મતલબ ઓનલાઈન પેમેન્ટ કરશો તો સારું પડી જશે અને તમારી બચત પણ ખુબ જ વધારે એવી થઈ શકે છે કારણ કે જો આપડે જયારે પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરીએ ને તો આપણને બચત કરવાનું ખુબ જ એવું સારું પડે અને બચત તો આપ તમને ખબર છે ખુબ જ જરૂરી પડે અને જયારે આપાતકાલીન સ્થિતિ આવે તો ત્યારે આપણને બચટ જ કામ લાગે છે તો જેથી કરીને આપણે જયારે પણ બચટ કરવું હોય તો ઓનલાઈન પેમેન્ટ આપણે ઉપયોગ કરીએ ને તો આપણને મતલબમાં ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ જ મતલબ પૈસા કટ થઈ જાય તેવું પણમ આવી ગય જેથી કરીને મે મારા પૈસા છે ને મ્યુચ્યુઅલ ફંડ જેવું મતલબ એવ બધું આવે છે તો તેમાં મતલબ કટ કરાવ દેવ છું જેથી કરીને ઓનલાઈન જ બધા પૈસાને એવ કટ થઈ જાય છે અને મારે ખુબ જ વધારે એવું સારું પડે છે અને. ઓનલાઈન પેમેન્ટ મતલબ ખાલી ઓન લાઈન પેમેન્ટ ઉપયોગ નથી થતો પરંતુ બીજી બધી વસ્ત વતુ ખબ જ વધારે ઉપયોગ થાય છે તમને ખબર જ છે કે આજના જમાનામાં બધા મતલબ શેર માર્કેટમાંમાં કેટલુંકમાં બધા લાગી ગયા છે અને પોતાના પૈસા બઉ ઘણી જગ્યા એવું રો અને ઇન્વેસ્મેટ પણ કરતા હોય છે તો મતલબ તમે મને એટલુ જણાવો કે તમે પોતાના પૈસા કે રો
કશે રોકવા માંગો છો
કે તમે કે
એલે તમે કેટ પૈસા રોક્યા હશે કે મતલબમાં કઈ કર્યું છે એવું મતલબ ઇન્વેસ્ટ કરી હશે કે ના હજુ તો કર્યા નથી પણ કરવાના વારામાં વિચારે છે ક્યાં કરે તો હમણાં મતલબ બરાબર બધી ઇ ઇન્ફર્મેશન નથી
હા તો મતલબ મે તમને જણાવી શકું છું કે તમે મતલબમાં કેટલુંક મતલબ પૈસા કઈ કઈ જગ્યા રોકી શકો અને ખુબ જ સારી રીતને મતલબ પૈસા નું ટ્રાન્ઝેક્શન કરી શકો કારણ કે જો હમણાં તમે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરશો ને તો તમને શું સારું પડશે કે પેલા તો ત મેં
તમે
અ જયારે પણ શેર માર્કેટમાં આવવાનું હોય તોરે પોતાનું ડીમેટ અકાઉન્ટ બનાવવું પડે છે તો ડીમેટ અકાઉન્ટ તમે પહેલા ખોલાવશો ડીમેટ અકાઉન્ટ ખોલાવા માટે તમને પાન કાર્ડ નીને એવું જરૂર પડશે. અને બીજું તો શું કે ઓનલાઈન પેમેન્ટ ચાલુ હશે ને તો તમે તે સુવિધા લઈ શકો છો અને પછી જો તમે ત ઓનલાન પેમેન્ટની સુવિધા લઈને પછી તમે ડીમેટ અઉન્ટ ખોલાવશો અને પછી તેમાંથી તમે જે પણ શેર લેશો ને એટલે તમારે ડીમેટ અકાઉન્ટમાં આવી જશે અને પછી ત્યાંથી તમે મતલબ આ શેરનું આ ટ્રાન્ઝેક્શન બધું કરી શકીશું અને લેવે જ કરી શકીશું અને તમને ખબર જ છે, કે આજના તમાના માટે બધા ટ્રેડિંગ ને એવુ બધું ખુબ જ વધારે કરતા હોય છે એટલે ખુબ જ સારું એવું પડે છે, બધાને અને ટ્રાન્ઝેક્શન સારી રીતના થઈ જતું હોય છે, અને જો આપણે પૈસા ન ટ્રાન્ઝેક્શન કરવા માટે પેલા તો એક પિન સેટ કરવી પડે છે અને તે પિન આપડણે કોઈને પણ કહેવું ન જોઈએ બાકી તો ઓનલાઈન ખૂબ જ વધા સારી વસ્તુ છે અને ઓનલાઈન પેમેન્ટ થોડાક મતલબ ઘેરલાાભ પણ છે પરંતુ તમને ખબર છે, શું શું ઘેરલાભ
ના એના વાળામાં વધારે તો ખબર નથી હમ્મ
હા તો મતલબ ઓનલાઈન પેમેન્ટ ના ખુબ જ વર એવા એમ તો સારી એક બાબત છે પરંતુ ઓનલાઈન પેમેન્ટની ઘેરલાભ પણ થોડાક એવા છે કારણ કે મે તમને વાત કરું તો ઓનલાઈન પેમેન્ટમાં તો શું આપણને વસ્તુ કરવું જોઈએ જેમ કે જો ઓનલાઈન પેમેન્ટ આપે બધી જ જગ્યાએ ઉપયો ના કરી શકીએ કારણ કે તમને ખબર જ છે, કે ઓનલાઈન પેમેન્ટ છે ને અ બધી જગ્યાએ કામ ના લાગે જેમ કે તમને વાત કરું આપણે કોઈ ગામડા વિસ્તારમાંવા ગયા હોય તો ત્યાં છે, ને ત્યાંને નેટવર્ક ને એવી ખુબ જ વધારે એવી અછત હોય છે, તો જેથી કરીને જો આપણે ઓનલાઈન પે ઉપયોગ કરવા માટે પહેલા તો આપણું નેટ નેટવર્ક હોવું જોઈએ પછી આપણે ફોનમા રિચાર્જ હોવું જોઈ અને મતલબ મા ઓનલાઇન પેમેન્ટ કયારે આપણે ટ્રાનજેકશન કરી શકીએ આપણે ઓનલાઈન ઉપયોગ કરતા હોય અને સામે વાળો વ્યક્તિ ઉપયોગ કરતો હોય જો આપણેે જ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા હશે ને અને સમય વાળો ઉપયોગ ના કરતો હશે તો આપણેે છે, ને ઉપયોગ ના કરી શકેશ જેથી કરીને જો બંને પક્ષેજનલાએ ઓનલાઇન ઉપયોગ કરતા હોય ને તો જ આપણે ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરી શકીએીએ એટલે મતબમાં બંને વ્યક્તિ જ ઉપયોગ કરવું જોઈએ તો જ આપણે ઓન ઉપયોગ કરી શકીએીએ અને તમને ખબર છે, કે ગામડા વિસ્તારોમાં જે મતલબ ખુબ જ વધારે ઓછા ભણેલા લોકો હોય છે, તો તે લોકો ને. કરતા નથી, તો લોકોના માટે મતલબમાં આપે ત્યારે કેશ રાખવું પડે, ઓનલાઇન પેમેન્ટ ત્યારે કામ આવે છે. એટલે જ્યારે પણ મારી એટલી સલાહ છે.
એટલી સલાહ કે જયારે પણ તમે ડુંગર વિસ્તારમાં કેવું ફરવા જાવ તો, કહે છે ને.
કે પૈસા જ લઈ દેશો, બાકી તો છે ને, ઓનલાઈન પેમેન્ટ બધી જગ્યા કામ લાગે છે. પરંતુ જે જગ્યા નેટવર્ક નહીં આવે, તો જગ્યાએ તમે છેને.
તમે છે ને, ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ કરતા અને કેશ પૈસા જ લઈ દેેશો. હા, હા, સારું.
હા, તો બસ. મારે બસ તમને એટલું જ જણાવવું હતું કે, મતલબ મોની ખુબ જ વધારે એવું સારી વસ્તુ છે, અને તમે પણ ઉપયોગ કરો તો તમને ખુબ જ વધારે એવો લાભ થશે, અને બામે તમારેઘરના લોકોને પણ ઓનન પેમેન્ટ ઉપયોગ કરવા જ થોડું પ્રેરવુ જોઈએ, અને મે મારા ઘરના. લોકોને બધાને જ ઓનલાઇન પેમેન્ટ ઉપયોગ કરવા કહ્યું છે, તો તે લોકો તે બધા ઉપયોગ કરવા લાગી ગયા છે. તો ચાલો, મળીએ. આપે મતલબ, બીજા દિવસે ઓનલાઈન પેમેન્ટ વિશે વાત કરીશું.
હા, સારું. ચાલો.